હલો.
હલો.
હા બેન તમે કેમ છો.
મજામાં તમે કેમ છો બેન.
મે પણ મજામાં છું આજનું ટોપિક છે અમારું વર્ષાઋતુ.
વરસા આવતું હા.
હા વર્ષાઋતુ એ મારી પ્રિય ઋતુ છે.
વર્ષાઋતુમાં. વરસાદ જે આજે આજ આજનો દિવસ બ.
એની. તો એ હલો હલો. હલો.
બોલોની બેન.
હલો.
હ વર્ષાઋતુ અષાઢ મહિનામાં વર્ષાઋતુનું આગમન થાય છે. જેઠ મહિનાના આકરા તાપથી થયેલી ધરતીમાં વર્ષા ઋતુ તૃપ્ત થઈ જાય છે. બસ સારું તુંમાં સારું કાળા દિબાંગ
હલો
હા હલો વાદળો જોવા મળે છે, આકાશમાં વાદળોનો ગડગડાટ, વીજળીના ચમકારા જોવા મળે છે. વર્ષા ઋતુનું પવનના સુસાવટા સાથે આગમન કરે છે. આગમનથી ધરતી પુત્રો એટલે કે ગામડાના ખેતરો ખેતી કરતાં ખેડૂત ખુશ થઈ જાય છે ખેડૂત ખેડૂતો વર્ષાઋતુમાં વાવણી કરે છે આ ઋતુમાં ચારે તરફ તરફ લીલોતરી જોવા મળે છે આ લીલોતરી જોઈ પશુ પંખીઓ પણ રાજી રેડ થઈ જાય છે વર્સાાઋતુ વાતાવરણ આપણું મન લોહી લે છે નાના મોટા તસો આ ઋતુને માણે છે આકાશમાં મેઘધનુષ જોવા મળે છે આ શતરથી મેઘધનુષનો છે વર્ષાઋતુ એક એવો ઋતુ છે જેમાં પસંદીદા ઋતુના મુખ્ય ત્રણ ઋતુ છે શિયાળો ઉનાળો અને ચોમાસું ચોમાસામાં વરસાદ પડી છે તેથી વર્ષા ઋતુ પણ કહે છે વર્ષા ઋતુમાં આકાશ કાળો કાળા વાદળથી છવાઈ જાય છે તેથી તેને વર્ષાઋતુ પણ કહે છે વર્ષાઋતુમાં આકાશ કાળો વાદળાથી થવાઈ જાય છે અને વાદળાના ગડગડા સાથે વરસાદ તૂટી પડે છે આથી નાના મોટા સો આનંદ આવી જાય છે મોડ કળ કડીને નાચે તે દેડકા ડ્રઉ ડ્રઉ કરે છે ખેડૂતો ખેતર ખેડે છે અને ખેતરમાં બીવા આવે છે થોડા દિવસોમાં પેબી માંથી લીલાછમ છોડ ઉગી નીકળે છે ધરતી ધરતી લીલું સાથે ઘાસ ઘાસ એ ભી માથી લાલચમાં ઉગડી નીકળે છે કુવા તળાવ નદી નાણાં પાણીથી ભરાઈ જશે અને અને વરષાઋતમાં કોઈ વાર ભારે વરસાદ પડે તો ઘણું નુકસાન થાય છે અનાજ પાકતું નથી તેનો લીલો દુકાળ કહે છે કોઈ વાર તદ્દન ઓચો વરસાદ પડે છે તેથી અનાજ ફાગતો નથી ને સુૂકો દુકાળ કહે છે વર્ષાઋતુ અથવા વરસાદની મોસમ ભારતમાં આનંદનો સમય છે જ્યારે સુકાઈ ગયેલી ધરતી ભીંજાતા વરસાદની આતુરતાથી રાહ જોએ છે તેથી તેથી રાહત અને કલે્યકાલ્પ ચાલે છે લાવે છે જૂન થી સપ્ટેમ્બર સુધી ચાલી આ ઋતુને દેશમાં નોંધપાત્ર છે પર્યાવરણીય અને સાંસ્કૃતિક સમયગાળોમાં આવે છે અને દર્શાવે છે વર્ષાઋતુ આગમન થી આતુરતક રાહ જોવામાં આવે છે કારણ કે ઉનાળાની તીવ્ર ગમીને અનેસર છે વરસાદ ઋતર આપણા માટે ઘણી ખુશીઓ લઈને આવે છે ભારતમાં વરસાદની મોસમ ખૂબ જ મહત્વપૂર્ણ છે વરસાદ મોસમ મુખ્ય નસાડ શ્રાવણ ભાદો મહિનામાં આવે છે વરસાદની ઋતુ. વરસાદની મોસમ ભારતનો આનંદ સમય છે. ક્યારે સુકાઈ ગયેલી ધરતી મીંજાતા વરસાદની આતુરતાથી રાહ જુએ છે. એવી રીતે વરસાદ ઋતુ બહુ ભાવે છે. વરસાદના આગમન પૂર્વે આકાશમાં ઘનઘોર વાદળો ચડી આવે છે. વીજળીના ચમકારા, વાદળના ગડગડા અને પવનના સુસવટા સાથે મેઘરાજની ભવ્ય સવારી આવી પહોંચ્યું છે. વરસાદ વરસવા માંડે, સવર્ણ આનંદનું મોજું ફરી વળે છે. બાળકો વરસાદના પાણીમાં છપછપ છભયા કરે અને મોડકડા કરીને નાચે વગાડવાને ગજવી મુક કે અને બધુ આ આનંદ મળે વર્ષા ઋતુના છે. વર્ષાઋતુ વસેની મુખ્ય છે આકાશ કાળા વાદળોથી છવાઈ જાય. વર્ષા ઋતુ ઋતુ કોઈ વાારે ભારે વરતા ઘણું નુકસાન થયા આ નાતિ પાકતું નથી. અને વરષા ઋતુ કોઈ વારે વર્ષાઋતુમાં એક એવી ઋતુ છે જેમાંથી ધરતી લીલી ઝમકડું જેવું થઈ જાય છે. તેનાથી બ બધા વ્યક્તિઓને આનંદ મળે, વર્ષા ઋતુ ખેડૂતો માટે એમનું સૌથી મહત્વનું ઋતુ છે. વર્ષાઋતુ વર્ષાઋત તુ આપણે ઘણી ખુશી લઈને ભારતમાં વરસાદની મોસમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એનાથી વર્ષા ઋતુ માટે મને તો ઉનાળા પૂરું થાય પછી વરસાદ ૠતું આવે, આકાશમાં એટલા મસ્ત વાદળા, મેઘધનુષ્યનો રંગ ને સાતો રંગ જોવામાં મળે છે, તેમાંથી એની ખુશી, આનંદ ને ભવ્ય લાગે છે બધા લોકોને. એવી રીતે વર્ષાઋતુ બહુ વો માર વર્ષાઋતુ મારો પ્રિય ઋતુમાં એક છે. હલો
હેલ
હેલો. હા તમે કંઈ કહેવા માંગો છો? હલો લો. તમે કંઈ કહેવા માંગો છો?
હા બેન.
હા, બોલો.
હા બેન.
હા, બોલો.
હા બોલી રહી છું. વર્ષાઋતુ એ મારી પ્રિય ઋતુ છે. ઓગસ્ટ મહિનામ વર્ષા ઋતુનો આગમન થાય છે. જેઠ મહિના આ આકાર તાપતી થ તાપતી તપેલી ધરતી વર્ષાઋતુ પર તૃપત થઈ જાય છે, થઈ જાય છે. વર્ષાઋતુ વર્ષાઋતુ ચારે તરફ કાળા કાળા ધીગાએ વાદળો જોવા મળે છે. આકાશ
આ
આકાશમાં વાદળો ઘટઘટાટ અને વીજળી ચમ ચમક તી જોવા મળે છે. વર્ષાઋતુ પાવન-પાવન સુ પાવન સુઠ સુસવાટ થાય છે. અગન આગમન કરે છે. વરસાદ ૠ આ વર્ષાઋતુ આગમનથી ધરતી સુ પૃત પૃત્રો એટલે એ
એટલે એ
ગા ગામ ગામડાના અહ ખેતરો ગામડાના ખેતરોમાં ખેતી કરતા ખેડૂતો ખુશ થઈ જાય છે. ખેડુ તો વર્ષા ઋતુમાં વાવણી વાવણી કરે છે આ વર્ષાઋતુમાં ચારે તરફ થે અહ લીલો લિલાત્રી યાત્રી જોવા મળે છે આ લીલાત્રી જોઈ પ પશુ પક્ષીઓ પણ રા રાજી ના રેડ થઈ જાય છે વરસાઋતુ તુ વાતાવરણ આપણું-આપણું મન મોહી-મોહી-મોહી છે નાના મોટા શોક આ ઋતુઓને મળે છે. આકાશમાં
માં
આકાશમાં નું મેધનુષ જોવા મળે છે આ-આ સપ આ સાત રંગ-રંગની મેધનુષ ખૂબ જ જ મહેર મહેર હોય છે વરસા ઋતુ આ મેઘ નુશ જેમ જેમ આગળ
આગળ
આગણા જવામાં જવામાં પણ નવા રંગો ભરી દે છે વર સા ઋતુ સોની પ્રિય ઋતુ છે.
તું છે. હલો હલો. હેલો બેન તમારાથી વાત કરીને મને બહું સારું સારું લાયગુ હલો. હલો હા બેન તમારાથી વાત કરીને મને પણ બહું સારું લાગે ઓકે ઓકે.
ઓકે બેન ફોન મૂકું છું માર કોલ આવજે